હેલો! કેવું ચાલે તમારે.
બસ આ થોડી ગરમી ચાલે છે. બાકી તો બધું ચાલે છે.
હા એ પણ વાત ખરી. જોવો ને અમુક વાર વરસાદ. પડે છે અને અમુક વાર પાછો વરસાદ પડતો પણ નથી.
હા! અત્યારે એવું થાય છે કે જે રત ઋતુ છે એ ઋતુમાં જે થવું જોઈએ એના સિવાય બધું થાય છે.
હા એ તો વાત સાચી છે. અને એમ જોઈએ તો પણ ભારત કેવુ આમ વિવિધ ઋતુઓ ધરાવતો દેશ છે. અહિયાં તો આમ. મેઈનલી છે, ને ઉનાળો છે, ચોમાસુ છે, શિયાળો છે. વસંત લઈ લો, સરરદ લઈ લો, હેમંત લઈ લો, જેવી આમ ઘણી ઋતુઓ જોવા મળતી હોય છે.
હા એટલે આમ મેન ત્રણ ઋતુઓ છે. પણ પેટા ઋતુઓ પણ ઘણી બધી
હા સાચી વાત છે. અને એમાં પણ પાછું હા બોલો બોલો.
અ સૌથી પહેલા તો આવે જાન્યુઆરી ફેબ્રુઆરીમા શિયાળો.
હા.
હા તો શિયાળામાં તો અત્યારે તો. એક્સ્ટ્રીમ જયારે પડે ત્યારે એક્સ્ટ્રીમ ઠંડી પડે છે. જ્યાં નથી પડતી ત્યારે સાવ નથી પડતી
હા.
અને અ જે છે ચાલુ ક્યાંથી થઈ જાય છે નવેમ્બર ડિસેમ્બર માંથી
હા શિયાળો ચાલુ થઇ જાય છે અને જોવું ને તો જાન્યુ જાન્યુઆરીમાં તો આમ ઘણું ઠંડી પડતી હોય છે અમુક વાર. હમ્મ. ડિસેમ્બરના એન્ડિંગ માંથી આમ ચાલુ જ થઈ જાય છે સખત ઠંડી.
અ ક્યાંથી ચાલુ થાય છે ખબર તમને અનુભવ ક્યાંથી ચાલુ થઈ જાય છે દિવાળી સમયથી.
હા.
દિવાળીથી ચાલુ થાય અને પછી ચેખ ફેબ્રુઆરી માર્ચમાં આઈને પતે.
હા.
પણ એટલું ખરું કે શિયાળાની અંદર કેટલું બધું મતલબ
હા લોકો આમ ગરમ કપડા પહેરેને વિવિધ શાકભાજી એ સમયે તો શિયાળામાં શાકભાજી પણ ઘણા જાતના અને એકદમ લીફી અને ગ્રીન વેજીિટેબલ્સ મળે.
હા.
એ ટાઈમે તમે આમ ફળોનું પણ માણી શકો છો.
હા એનું એનું શું રીઝન હોય શકે કે એક પ્રકારની ઋતુમાં જે છે એ સ્પેશિયલ પ્રકારના ફ્રૂટ કે જે વેજીિટેબલ્સ હોય એ મળે.
એ કેવું કહીએ કે દરેક વેજીિટેબલ એમ પોતાની ઋતુ આગવી ઋતુ હોય ને એમાં જ પોતાનો ગ્રોથ કરી શકતું હોય.
બરાબર એ તાપમાનમાં જ કદાચ એની
હા ગ્રોથ થવાની ક્ષમતા હોતી હશે.
ઓ અ પછી એક કોન્ટ્રાસ એ પણ જોવા મળે. કે શિયાળામાં છે એવા આપણને ફળો મળે જે શરીરને ગરમી આપે.
હા એ તો વાત સાચી.
હા અને ઉનાળામાં એમાં ફળો મળે જે ઠંડક આપે. હા તો આ તો ભગવાનની રચના કેવાય ને.
હા ઘણી આમ ભગવાનની રચ ના તો દુનિયામાં આમ ઘણી જ યુનિક હોય છે.
હા કે દરેક વસ્તુ એકદમ પ્લાન કરીને મૂકેલી હોય ને એવી.
હા. અને શિયાળામાં તો તમે જુઓ ને તો લોકો આમ એ ટાઈમે વાર્તાવરણ જ એવું હોય છે ને કે લોકોને આમ સ્વાસ્થ્ય પ્રત્યે ઘણું બધું કરતા દેખાવા મળે. યોગા છે દોડતા છે. હા.
કા અને એ વખતે શરદી પણ સૌથી વધારે થઈ જાય.
હા. તમે આમ બાઈક કા તો એક્ટવા લઈને થોડું અંતરે પણ જાાવ ને. તો નાકમાંથી શરદી વહેવાનું ચાલુ થઇ જાય.
હા એ તો છે એનું પણ એક કારણ હોય શકે કદાચ ઠંડા તાપમાનમાં જે શરદીના બેક્ટેરિયા હોય એમને વધારે અનુ કુળ વાતાવરણ મળતું હોય.
હા એ બની શકે પાછું. હા અને
બોલો બોલો.
પછી ઉનાળામાં પણ આમ વાતાવરણ ઘણું આમ ગરમ હોય છે
હા ઉનાળામાં તો ગરમી વધારે હોય અને અત્યારે બધા સહન કરી જ રહ્યા છે.
હા! પેલા તો આમ પહેલાના સમયમાં આટલું બધું વાર્ત વાતાવરણ ગરમ નથી હોતું.
હા એ અત્યારે પ્રદુષણ ના કારણે
પણ, અત્યારે આમ ઘણું જ વધી રહ્યું છે.
હા ઘણા શહેરોમાં તો આ વખત તો સમાચારમાં પણ આવ્યું હતું. કે બધી જગ્યાએ આંકડો છે તેતાળસ પિસ્તાળીસ ને પાર થઈ ગયો હતો. એમ
દિલ્હી એ બાજુ પણ આ મોટા શહેરોમાં ઘણું જ વધી ગયું હતું તાપમાન
હા!, આ જે બધી વસ્તુઓ છે એ ક્લાઇમેટ ચેન્જમાં આવે.
હા
અને એ જે છે એ ક્લાયમેટ ચેન્જ ના તો કારણો આપણને ખબર જ છે. પ્રદુષણને ગ્લોબલ વોર્મિંગ ને બધું
હા
હા પણ સી ઉના બોલો બોલો
અને ઉનાળા માં તો આમ લોકો આમ હળવા કપડા પહેરવા વધુ પસંદ કરે. કેમકે, ગરમીના કારણે આમ રેવાય જ નહી એમનાથી.
હા અને અ ઉનાળામાં તો શિયાળાની જેમ જ ખાવાની પણ બહુ મજા આવે બધી વસ્તુ એટલી હોય ને
હા અને ઉનાળામાં વધારે તો આમ તમે ઠંડુ ખાાવ ને ખાવાની ખુબ જ મજા આવે.
મેં આજ પીક ઉનાળો હતો. ત્યારે, હું દરરોજની બે કેરી ખઇ જઈ હતી.
ઓહો હો અને પણ એજ સમયમાં તમને કેરી ખાવાની પણ આમ મજા આવે. કેમકે, તમે લઈને આવ ફ્રીજમાં મૂકી દોને પછી જે ઠંડો ઠંડો અનુભવ થાય મોઢામાં અને પેટમાં ઘણી રાહત આપે.
કરતા પણ વધારે તળબુજ અને શેરડીનો રસ
હા! એ તમે ઉનાળો ચાલુ થશે ને એટલે આમ રસ્તા ઉપર વેચાવાના ચાલુ જ થઈ જશે.
હા
હા
પણ ઉના જે મજૂરોને એ બધા હોય એમને બહુ તકલીફ પડે.
હા, એ પણ ખરું
કારણ કે, તમે જુઓ તો આટલા તાપમાં જે છે. એ મજૂરી કામ કરવું તો બહુ કેહેવાય એમ ઓફિસમાં બેસીને એસી વર્ક તો બધા કરી શકે.
હા
અને તમારા ઘરે કોઈ આમ કોઈ ઋતુમાં કઈ સ્પેશિયલ વાનગી બનતી હોય એવું ખરું?
અમારે તો આમ મોસ્ટલી શિયાળામાં
અચ્છા.
અને ચોમાસામાં તો ખાસ જે તમારો વરસાદ પડતો હોય
હમ
તારે જે ભજીયા બનાવીને ખાવામાં આવે. એટલો આનંદવાય છે ને!
હા
હા
અને અ ચોમાસામાં એક તકલીફ એ થઇ જાય કે કીચડ અને કાદવ જે છે ને, એની તકલીફ બહુ થઈ જાય ચોમાસામાં.
હ ને ચોમાસામાં તમે જુઓ ને તો અમુક વાર એટલો આમ ધોધમાર વરસાદ પડી જાય છે ને કે લોકો નામ ઘર પણ તણાઈ જાય છે
હા.
અને પાછું એના આપડે જોઈએ ને તો ફાયદા ને ગેરફાયદા ય થાય આવી રીતે આમ ઘર તણાઈ જાય અને ખેડૂતો માટે તો આમ ઘણી જ આનંદ વાળી વાત
હા ખેડૂતોને એવું થતું હોય છે અ જે ઋતુનો જે બદલાવ હોય છે ને અચાનક એનું સૌથી વધારે નુકસાન જો કહીએ ને આપણે તો એ ખેડૂતોને થતું હોય છે.
હા.
કારણ કે અ.. પાક ને એ બધું એમને વાવેલું હોય જે ઋતુનું હોય એ. ઉનાળા એવા પાંક આવે જેને વરસાદની ઓછી જરૂર.
પાણી.
હા પાણીની ઓછી જરૂર હોય અને એજ વખતે જો ધોધમાર વરસાદ આવી ગયો.
તો-તો પછી તમારો પાક આખો બગડી જાય છે.
તો તમારો પાંક આખો બગડી જાય.
હા અમારે જ. અમારે જે અમારે ત્યાં છ છે ને પાછળ ખેતરો છે તો આ વર્ષે તો નહીં આવ્યો પણ એની આગલી વર્ષે જયારે વહેલો વરસાદ આઈ ગયો હતો ને તો બધાએ ડાંગર વાય પી. ઉનાળો પાકની. તો એ ડાંગર ના લીધે અ વરસાદના લીધે એ ડાંગર છે ને ઢળી પડી. અને એમાં ફૂગ પાછી ગ્રો થઈ ગઈ.
હા.
ટાઈમે ખેડૂતોને ઘણું નુકસાન થયું તું.
ઓ હા.
હા.
અને જે માન અ માનસિક આર્થિક નુકસાન થાય તો થાય. પણ પછી એ લોકો ના મતલબ દર ઋતુમાં પછી એ લોકોને ડર જ રહે કે વરસાદ ના આ તો સારું કે વરસાદ આવી જાય તો સારું પછી ઋતુમાં હ ઋતુમાં બો બહુ જો અ શિયાળા શિયાળાની ઋતુમાં જો વાતાવરણ બો ઠંડુ પણ થઈ જાય ને તો પણ એ એ પાકને નુકસાન કરે.
હા અને આપડે આમ જોઈએ ને તો દરેક ઋતુનું આમ પોતાનું છે ને આગવું સૌંદર્ય હવામાન અને આમ મહત્વ હો હોય છે. કેમ કે રૂ ના આમ બદલાવાથી છે અને પ્રકૃતિમાં અનેક સુંદર આપણે આમ પરિવર્તનો જોવા મળે. જેમ કે વસંત લઈ લો તો વસંતને કેવું આમ કે ઋ તુઓનો રાજા કહેવામાં આવે છે.
હા.
તુમાં વૃક્ષો ઉપર કેવું નવા પાંદડા અને સુંદર ફૂલો ખીલે છે.
હા.
સમગ્ર આમ પ્રકૃતિ હોય છે ને એને હરિયાળી અને રંગબેરંગી બનાવી દે છે.
હા પછી પાન માં અ પાનખરમાં જે છે પાંદડાં અને બધું ઠળી જાય.
હા.
એ વખતે છે વૃક્ષો પરના બધા અ પાંદડા ઓછા થઈ જાય. અ પણ પાનખને પણ પોતાનું, જ એક અલગ આગવું મહત્વ હોય છે. અને પસનુ પણ આગવો મહતોવ હોય છે.
હા, અને ઋતુઓની વિવિધતામાં માત્ર પ્રકૃતિને જ નહી, પરંતુ માનવ જીવન અને ખેતી છે, તહેવારો છે. અને સંસ્કૃતિને પણ ઘણી અસર કરે છે, તમે અમુક વાર ફીલ કર્યું હશે કે જેમ કે ગણ ચતુર થી, આવવાની હોય
હમ્મ.
પહેલો વરસાદ છે, એ મમ્મી જાણ કરી દેશે કે હવે, ગણપતિ બાપા આવી રહ્યા છે. એ સમયમાં, તમને આમ ફીલ થાય છે. એક મ મને, તો ઘણી વાર થાય છે, દર વર્ષે જયારે પેલો વરસાદ પડે ત્યારે
અચ્છા
હા, એટલે
અ એવું પણ કેહેવાય, કે પહેલા વરસાદમાં તમે નહી, લો ને
હા
એના બધા રોગો જે, હોય એ પછી જે બીજી બીમારીઓ હોય, એ તમને મળટી જતી હોય છે, એવું કેહેવાય છે.
હા, એ તો સાચી વાત છે, એટલે આમ જોઈએ ને તો દરેક ઋતુમા માણસ મજા, માણી શકે છે.
હા, હા સાચી વાત છે.
ચાલ, વાંધો ન
હહા
હા, હા મકોું